આઈ રહ્યા
મજા
હ બ તો મજા
પણવા ગયોતો પણવા ગયોતો
હા તમે ગ્યાતા?
ના આજ તો અમારે રજા હતી.
અમારે રજા હતી. હ ત પરરીક્ષા હલવા નહી
ઓવે માને મસ્તી હાલ ભની તાારાલ બ ન હો દઈન
હા આ
ટ્યુશન બંધાયું હે
હા આ ત
હેલો
હા
હા અમારે તો કાલ નિશાળમાં ભજન ગાવાના હી
હા અ મારે ગાવાના
કરરાશી હે એમાં તમે તો એમાં ભાગ લીધો હૈ
હ
શું કરી બધા?
આઈ રહ્યા. એના શ
મા ત શુ બનાવ્યુ તુ અમારે તો બટાકન શાકને રોટલી
હમ
મા તો મસ્ત ભજન ગાવાના હૈ
જીવ
થું તાતાજી પૂછે છે ને એવા બતગાવાની
આમા તો મેમાન આયાતા શીરોને એવું બનાય તું
અમારે મેમાન આયાતા મારા ફઈ નેઈ
હમટવું કરી
છટઉ કરીરી બસ સઈ જયા બધા બેઠા ઓવે અમારે મોડુ જાવાનુ દસ વાગે
અમારે દસ વાગે જાવાનું
અને પોચ વાગે સુધી
હમ
પચ વાગે સુટવાનું તમારે ટ્યુશન અમારે સાત વાગે અને નવ વાગે છૂટ વાનુ
હમ હમ
તમારે લેશન આલી હે સાહેબ
હા આ
અમને તું કેટલું બધુ આલ્યું હે. શુંવા તમે આમાં તો સ્વાધ્યાય લખવાના, સ્પેલિંગ લખવાના, અમાર તો ટેસ્ટ હે સોમવારનું કાલ અમારે તો જેટલું પાકો કરવાનું પચાસ માર્કનો ટેસ્ટ હે સ્પેલિંગનો
હ હ હા અમારા નિશાળ માં તો ભજન રાખવાના
અમારે એમતો સ્પર્ધામાં ભાગ લીધો હે
નયી
તે લીધો હારું ભજન ગાયું.
હરૂ
નંબર લાવજો પેલો તુંપવાચ હું ગણાય માઠું બ તો મજા આવી?
હું તો પોસમાં પણ નવોદયની પરીક્ષા કરવાવાની
મારે એને મ
ટ્યુશન બતાવાનું
બનતાય નહી હજુ હજુ બનતાાર નહી
બતાયું નહી બતાવાનું છે.
ચારબંધા
કાલ થી જાવાનું
માર તો હજુ મહિના જ જ બંધાવાય
મા તો કાલ થી જવાનું
મા તો એટલી તૈયારી કરવી ને કે પેલા નંબર લાભોય
મારે
મે તો ચોપરી લ નવી
આરે ચોકડી લઈ
હું તે્યામાંથી દસ પાઠ તો પૂરાય કરી ર
મારે તો આઠ વાગે જવાનું ટ્યુશન
કેટલા બાજે છૂટવા
શકવાની નવ વાજે
નવ વાગ્ય સુટવાનું સારું બધ શું કર હ બધ શું કરી
આઈ રહ્યા તમામે બધા શું કરી
અમારે બધો ઈ જ મમન આપન છ વડી
અમારે તો ભેસ વિીવાણી છે
શું નાશ પાડક પાડી
પાડ
ઉપ ઉપાર અમેિત તો નહી ખાવી અમે તો નહીં પાવતા નહીં પાવતી તો અમે પાદાને રમા જો
ત્યા નિશું હોય ભણવા આવ હે
કયું ભણે
એને નવોદયની પરીક્ષા હાલવાન હે ને એટલે હ
સારું કેવું ભણવાનું ફાવે હે
હા આ
એ બધું ચોપડ્યું ને એવું મારી ગયું
હા આ બછોપડ મ
કેટલામાં-
તલ
અમા અમંત દસ આમાં તો વિદ્યાપુ હોસ્ટેલમાં જીએ
અમારે તો પોચ મળે.
હમ અમારે તો વિદ્યાપુર હોસ્ટલમાં જ હ.
મારા મમ્મી ની તો સાર વાટવા જે છે.
હા. આ સાાર.
મારા મમ્મી ની તો સાડ વાટવા લ.
સારું માઘું ન સાર બાટવાજી ફસને નિહાર કરવાવા જઈને.
માારબૂન તો મશીને બેઠી.
હમ. મારપબૂનને તો હવે કાલથી કોલેજ જવાની હે.
હમ.
કલેજ કોલેજ હે.
હજુ પેલી કોલેજ હૈ.
કર હ.
મારે પણ વિચાર ન તો હોય.
એન ભલાવજ ને બધું આવડે.
મળડા. મારબૂન તો.
કોકડાળ.
હું હું. મારબૂન તો હોસ્ટેલમાંજી એ.
હમ.
અહીયા ખાવાનુંને બધું મળે.
આ બને વા તો મજી હ.
સારું.
હ.
હમ. અહીયા તો રહેવાની હારી જગ્યા હૈ ડુગાવાડા. બતી સ્વસ્થતા હૈ. સુુવિધા. અમે કૂકદાડો આવશે મેકઅપ કર.
હાર વા આવજો.
સાારું.
હીરાન છા હૈ.
અમી તમાર બારશું કદતા અમારે. બબુષ.
હ.
અક્ષક્ષી શુકરે અક્ષુ બધા શું કરી.
અઈ રહ્યા.
એ વિધાનશ ફવાડે.
હમ.
વિરાશ ખવાડ હ.
આ.
રોતો નહી.
જમવા હું બનાવાનુ
આમાંરે તો અત્યારે દાળ બનાવા છે.
હ
દાળ બનાાવની તુઅરની દાળ
આ માતા દાલ ને બાજરી રોટલા બનાવાના
આમાં તો આજ હટ રાધવાનું કરવા બજારમાં જાન છેે ને ગામમાં એટલે
હમ હમ
હું તો ભજન ગાવાનું
યોગાન
ગોપાલમાં ગોપાલ મારોો પારણી ઝૂલે એું
હ
તમે કેટલા વાગ્યું તમે કેટલા જેેખો
અમે હાત વાગે
અમે તો શાળા સાત એ અરા તો ગમાં ઘરે ઘરે ભજન કરવા નહ
હમ માતા ગોપલ કાનો ગોકુળિયા વાળો એ ગાવાનું ભજન
હમ હમ
હલો
હલો
હા
અમારે જવાને ગોમમાં ભજન હિ ને એટલે
અમારે અમારે તો નિશાળમાં ગાવાનું કાર
અમાર તો ભજન જવાન હૈ
આમાં તો સ્પર્ધા રાશી એ નિશાળમાં
સારું તે ભાગ લીધો
હા અ પેલો નંબર આવે ને અને ઇનામ મળવાનું
હમ હ તો ભાગ નંબર લાવજો
તમે એ લાવજો એહા
અમે તો ટીવી જોવા અને લેસન કરવાનું બધું કર્યું
હમ હમ
ઘાડી ટિીંગલીથીર અમાર
હ શું કે
અમે તો ટીવીમ સિરિયલું જોઓ ઉડેને કે આશા એવી બધી
અમ્મી એ ગોપી ને એવું બધું જોવા સિરિયલ
હ બસ તાર ટીવી જોવા કરી એટલે ટાઈમ પાાસ થાય
અમે તો પેલા ટીવી જોવ બફોરેને પ ભણવાનું કરે
આમે એફર ટીવી જોવ પાછ લસન કરો અ પાસેવાળી ફજ ટીવી જોવ
પસ્યામે ટ્યૂશણ જા
અમે વેલા ટુશન છે
આ તો રજા હૈ એટલે નહિ
અમારેં રજા હતી ટુશન તો જેટલું લેશન હતું
અમારે ખુબ હતું
એમ છે
હું આયુ તમાર ઈશન ટ્યુશન
આમાં તો સ્પેલિંગને એવું બધું હૈ
અમારે તો એક થી વીસ ન
તમારે ટ્યુશનની તમારે ટ્યુશન ની ફી કેટલી પાંસો રૂપિયા તમામે તો કેટલી બધી હૈ આમાં તો ત્રણસો રૂપિયા જ
હમ્મ હમ્મ
અમન તો બેન ટ્યુશનમાં ભણાવી
અમને તો સાહેબ વાટું હોય છે પણ આવે
અમન જયશ્રીબેન ભણાવે